કર
હલો
હલો કેમ છે
જામાં છુ તું કેમ છે
મેં પણ મજામાં છું મને છેને તરાથી એક છે ને કપડા વિશે જાણકારી લેવી હતી
જાણકારી જોઈએ તને
અ એટલે છે ને મને છે ને ટોપ ટેન ટોપ છે ને જે કયા ટાઈપની જીન્સ વેર કરવાની એટલે કઈ બેગી જીન્સ એના પરર સારી લાગશે
એના પર તો બધી જ જીન્સ સારી લાગશે જેમ કે બેગી જીન્સ થઈ ગઈ પછી ફૂલ બેગી આવે તે પણ રેગ્યુલર બેગી પણ શૂટ થાય એના પર અને છે ને એના પર કોરિયન પેન્ટ્સ પણ સારા લાગશે એટલે બધા જ જીન્સ એના પર તો શૂટ થાય તું કઈ પણ વેર કરીને જઈ શક કે છું હલો હલો હાલો